શું કરી રહ્યા છો ભાઈ?
હા કઈ નને આરામ થી એટલેજ રજા છે તો ભ મસ્ત રજા ની આનંદ માણી તમે કેમ છો તમારો પરિવાર બધા સારા છે?
હા એકદમ સારા છે અને અમે પણ સારા છે. અને હાલમાં તો શું છે અમારા બાજુ તો આ કમમોસમી વરસાદ પડી રહ્યો છે તો અમારી બાજુ શું છે હમણાં ઉનાળાને ઋતુછે. તો શું છે વાતાવરણ કેવું છે હાલમાં!
વાતાવરણ તો એકદમ બરાબર છે. હાલમાં પરંતુ અમુક વાર તમે કીધું કે કમોસમી વરસાદ પડવાના કારણે વાતાવરણ થોડું ઘણું બગડી જ જાય છે. અને ફસલને પણ થોડું નુકસાન કરે છે. જેથી કરીને વાતાવરણ પણ આપણે કઈ કહી શકીએ નથી કારણ કે વાતાવરણ આપણું કોઈનું પણ થયું નથી. વાતાવરણ આપણે જો સ્વસ્થ રાખવું હોય તો પર્યાવરણ એટલે કે પ્રદુષણ અટકાવવું જોઈએ, અને આપણે આવું ગમે ત્યાં કચરો કરવાવો જોઈએ નહીં. અને ગંદકી ફેલાવી જોઈએ નહીં. જેના કારણે પ્રદુષણ ખૂબ એટલે પ્રદુષણ અટકે અને વાતાવરણ ખૂબ સ્વસ્થ રહે, ‌જેના કારણે આપણે વાતાવરણમાં ઓક્સિજનનું‌ પ્રમાણ વધારે રહે. અને જેના કારણે વાતાવરણ સ્વસ્થ રહે. અને આપણને પણ ઓક્સિજનનું પ્રમાણ વધારે મળે જેથી કરીને આપણું સ્વાસ્થ્ય સારું રહે. એ તો બરાબર ને!
હા તમારી વાત એકદમ બરાબર છે. આપણું સ્વાસ્થ્ય એ જ તો મેન જરૂરિયાત છે જીવનની. આપણું સ્વાસ્થ્ય સારું નહી રહેશે તો, આપણે આગળનું જીવન કેમ હોઈદારી શકું. એટલે એ બાબત મને ખુબ જ સારી લાગે છે, અને પ્રદુષણમાં તો શું છે અમારી બાજુ બી એકળ એવો કિસ્સો બન્યો હતો કે આ વરસાદ નું પડ્યું જ નહી હતું. ત્યારે તો શું છે અમે જે તળાવ માટે જે પાણી મૂકી છે તેમાં પણ થોડું ઘણું પાણી સ્ટોર હતું તેમાં શું છે. બાળકોને બાળકો ત્યાં જ નાહતા હતા, અને અમારે ત્યાં પશુ પક્ષીઓને પણ ત્યાં જ જે નહળાવતા હતા, તો એના કારણે પાણી ખુબ જ દૂષિત થઈ ગયું હતું. અને અમે એજ પાણીનો ઉપયોગ ખેતી માટે પણ કરીએ છીએ. એટલે અમારી ખેતી જે છે તે પણ ઘણી બધી રીતે અને અમુક ભાગમાં નાશ પામી હતી. અને એના ઉપાય માટે અમે જે દવાઓ પણ છાંટી હતી એના પણ ખર્ચા વધી ગયા હતા. અમને એમ કે જે વાતાવરણમાં ફેલાઈ રહેલું પ્રદૂષણ તે લીધે. પરંતુ એનું કારણ તો આપણે જે પાણી મુકેલ હતું અને એટલે તળાવનું તે હતું. તો અમે ખુબ જ મુસીબત પણ મુકાઈ ગયા હતા. અને તે સમયે અમારા એટલા બધા પૈસા પણ ના હતા. અને ત્યારે અમે સરકારશ્રીને અરજી કરી હતી, અને ત્યાંના જે માણસો આવ્યા હતા એમને તળાવને સાફ કરીને પછી, ત્યાં અમને પાણી જોયું તું પાણી અમને ટેન્કરો દ્વારા ભરી આપવામાં આવ્યું હતું. અને અમે સારી રીતે હાલમાં જીવન જવ